હેલો
હા બોલો ભૈયા
વાત પૂરી થઈ ગઈ તી ત્યા વાત અટકી ગઈ હતી નઈ
ઓ વા બોલ બોલ
હાલો
હા બોલ
હમ કેવો રહ્યો આજનો દિવસ
આજનો દિવસ સવારે ઉઠ્યો ચાતો પીતો નથી.
હો નહી તને દાદર ની પ્રોબ્લેમ એટલે ના પીવા યાર ચા
ના પાડી એટલે પછી દૂધ ને મખાણા ગાધા તા
એવું છે
હા
દૂધ ને મખાના કેવું રયુ દૂધ ના મખાના કેવું લાગે આમ
શું.
મખાના નો ટેસ્ટ કેવો આવે અમે ખાધલા નહી કદી
હ ભાત જેવું જ આવે
ભાત જેવું લાગે
હા એવું જ આવે. મોડું મોડું આવ. શરીર માં મજા આવે છે હ ને શરીર માં પ્રોટીન. નસો નસો ઉગાડ દે.
ના મે આ જોયું તું કિસાન માટૅ હેના ઈકણો વખારેલા મખાના.
હા તો એવી રીતે પણ કરાય જીમન નાખીને વગારી પછી સીધુ એવી રીતે પણ કરાય પણ એ તો ના મજા આવે. એક તો મોડું હોય ને ઉપરથી બસ હ એવી રીતે શેકાય ઇ.
એવું છે ભાવ ઓનલાઇન આ મખાના સાના બનતા હશે મખાના હ
એ તો મેં પણ નથી જોયું પણ આ તો ખાલી લાયા તા મારા પપ્પા
મારે એક વાર ટ્રાય કરવા ભાઈ.
હમ જોવો તો સાત દાણા કદાચ ફરક પડી જાય.
હું હું.
સરરી બનાવા માટે તે શું કરવું પડે ખબર હે.
હમ હમ.
જો પેલા તો જે દુધમાં ખજૂર નાખવાની આ ખબર હે.
હા હા.
પેલા તો એર્યું પછી સિંગ ચણા આવ. એરયુ હું કવ ઊભો રે.
બ જણા
હા એ પણ ચાલ, ભાત એ ખવાય ની ભાત થી શરીર ફૂલ ચરબી વા ગ્રોથ થાય ને તમે પછી કસરત કરો ને એટલે ચરબી નું થાય ફેક્ટ ઘટી જાય અને મસલ બને.
તમારામાં તમારામાં ચરબી જ ના હોય પ એકલી એકલી ચોપડી લબડતી હોય એ બોટું ના હોય અંદર તો તમે છેવી રીતે બોડી બનાવો બોડી બને જ નહી.
આવું હોય મન તો ખબર જ નથી એમ.
તો એમ એમ બોડી થોડી ન બને.
હું તો કોક બની જાહે ક કરી બની તો જાહે.
રિયલ વાત ખાલી હ આ તો ખાલી મસલ ફૂલ તને એવું લાગે કે બોડી બન પણ અસલમાં બોડી ના બન ખાલી મસલ ફૂલ, તું અડધો કિલોમીટર દોડ ને તો પછી આ વખ બધું જે બનેલું ને એ બધું ફેલ જાય એમ તો જો તમારામાં ચરબી હમ ચરબી હોય ને હા બોલ ચણા ખાવાથી તમને પ્રોટીન મળે એટલે થાક થા કવા ની સરી બીજું કોઈ ના થાય.
એવું જ હોય ને, તો મુ ચણા તો ખઉં છું.
હા પણ તમારે જો શરીર બનાવવું જ હોય ને તો, હું તો શું કરું ખબર? ખીચડીને શાક, રોટલો એવું બધું ખાવાનું બીજું કે
એ તો ભાઈ દબ્બાાઈ ખાઓ દબ્બાાઈને.
હા પણ એટલું બધું નઈ ખાવાનું ક‌ઇ કે ઉલટી થાય એવું તે નઈ ખાવાનું.
એમ નહિ એટલે રોજ ખાવાનું રોજ.
આપ બીમાર બીમારે પડાય પછી વધારે ખાઈએ તો. આપડી કેપેસિટી જ ના હોય પેટની હજમ કરવાની પછી ખાઈ તમે બેહી જ તો છો મેળ પડે કે એના માટે પચાને કરું પણે પાચન કરવું પડે જેટલું ખાઈન હેડો ન હોય એટલું શરીર હેલ્ધી રે, હા બોલ
હલો.
આ
તો શિયાળામ ચાલુ કરશુ?
શું?
દોડવાનું, કસરત વસરત
શિયાળમાં કસરતને, દોડવાનું. મારા હાઈટ વધારવી કસરત ની કરવી.
હાઈઇટ વધારવા માટે હાઈટ વધારવા માટે બી કસરત જ હોય નની યાર
ગ્રોથ હાર્મોન છે રિલીઝ થય છે
ગ્રોથ હાર્મોન ટેસ્ટેરોનલે ટેસ્ટ સરોન જે આપડે હો હોય ને સ્કવટ મારવાથી વધ
મને તો એકલા પગ વધતા હોય એવું લાગ
હા એ પગ જ વધારવા ના હોય ને બીજું ના વધ ભય
તાની પગ જાડા થાય.
અરે ભાઈ તું એ ટેસ્ટસ્ટ્રોન લેવલ વધશે ને એટલે તું જ કહે કે હા અમારા હાઈટ વધી ભાઈ.
મે ચેટજીપીટી મ સર્ચ માર્યું કે મારે અઢાર વર્ષ હાઈટ વધારવી હ એ થોડી થોડી વધારે તો ઓટોમેટિક
એ વધ ઈ એ તો છે જ ભાઈ પણ તારે તારી રીતે એક્સ્નલી બધી બુસ્ટ કરવી હોય,
મારા ઓરિજનલમાં હાઈટ જ વધારવી ગમે તે કરી
હા હું એજ કવું ને કશું નહી કરવાના દાડાના પચાસને પચાસ સો સ્કોટ માર દેવાના પચાસ પચાસ ના બે રેપ
એલે પણ એ તો હાલ નઈ શિયાળામાં સ્ટાર્ટ કરવાનું
દેખ ભાઈ શિયાળામાં સ્ટાર્ટ કરવાનું ને લોકો શિયાળા સ્ટાર્ટ કરે એ કરતા હાલ સ્ટાર્ટ કરવા શું જાય આપણે
અત્યારે બધું વસ્તુ બોડીને મળે નઈ ને.
અ વસ્તુ મળ ન નઈ એમ કાલ કાલ વાત સાંભળવા વાત સાંભળ મારી કાલ કદી આવ
યાર કોઈક મોણસ તાનો મારે ને એટલે મને રીહ ચડ હ
હા હું એજ કહું ને તાનો જો એવું નહીિકે તાનો મારા એટલે જ રીહ ચઢા રીહ તો એમ નહી મે ચઢ દેખા કરવા વાળા કરી નાખા પછ તમારે જેવા કે શિયાળામ કરશો આમ કરશું તેમ કરશું કોઈ બોડી ના થાય માં
પઈસો કમાંવો એટલે બધું ઓટોમેટિક વધ
પૈસો તો દેખ હાલ આરામ કોમ્યુનિકેશન સ્કીલ કોન્ફિડન્સ એ બધી વસ્તુ પર વધારે કામ કરવાનું કેમ કે આપડી બાણ સ્કીલ હશે ને સ્કીલ હશે ને આપડી બાણ કઈક
એ ચેવું આવ?
કીલ એટલે આવડેત. જેમ કે મને ઇલેક્ટ્રિકમાં નોલેજ છે ને જેમ કે
હા
તું ભાઈ ઇલેક્ટ્રિશિયન જ છે તું પોતે પણ મને ઇલેક્ટ્રશન એટ નોલેજ હ ને એલી ત નહી હોય તને જેટલી એટલી મને નહી હોય સમજ
બધામાં અલગ અલગ હોય એમ જો માઇન્ડ.
ભાઈ એ હવે તું કુલર હરખું કરવા બે્હે તો તને ચિયો શેડો- જાય તને નહી ખબર પડે પણ હું ગાડીને બે કે આ છેેડો હોય ત ત એકકડામજાય આનું કનેક્શન આમ થાય. હલો
બરોબર
એટલે એ રીતે કરવાનું હોય ભ પોતપોતાની આવડત હોય પોતપોતાના રસ હોય એ ફિલ્ડમાં જવાનું
એમાં તો બિઝનેસ કરવું હો નોકરી નહી કરવીી
અલા ભાઈ બિઝનેસ તો તું આપડ ભાગમાં જ કરશુ ને હેજના ભાઈ દેખ પણ ત ન યાર તુંને આ કે ટીમું આના
વાત તો હ જ નેગેટિવિટી આઈ જ જાય લ અંદર પેપર ભાડીને જ નેગેટિવિટી આઈ જાય
બાપડી તને કહું દેગા એક જો મોસ્ટ ઓફલી એટલી બધી કંપની હોય ને બે ભાઈબંધોને મળીને કોમ કર્યું ને
હા પણ એ તો પેલા પૈસા દાવ પર લગાવવા પડે ને
ભ વાતો પડતું ખરી ભાઈ કોઈ રૂપિયો નાખ્યો નહી માણસો
કોણ એ વા તો બધા
મહેનત મા મહેનત દેખે ચટલી કંપનીઓ એ બે ભાઈબંધો મળીને ચૂટલી કંપનીઓ ઉઊભી કરેલી તો આપડે આપડે કેમ ન કરી કરીએ
થાય પણ આપડને આવડે તો જોવો હો ને
હ આડ વાત આવડત ની વાત નહ ભાઈ બે જણા મળીને મહેનત કરીએે ને તોકું ના થાય
શું મહેનત કરવાની કઈ ગમ
દેખ આપડે જેમ કે આપડે યુટ્યુબ નું કરતા હતા બરોબર હવે તું એમ કે કોમેડી ફિલ્િલ્ડમાં કોઈ પણ આગળ સ્કોપ નથી હા ભાઈ સમજ્યા સ્કોપ નથી પણ એ એ બોને આપડે વિડીયો બનાવતા શીખતા હતાા ને
તે વાત સાચી ને
તો એ આપણને ધીમે ધીમે ખબર પડી જાય કે આપણે ચી ફિલ્ડમાં જઈ શકો એવા પણ તું બંધ જ કરી નાખે કે વસ્તુ તો હવે આપણે કઈ રીતે ખબર પડે તું કે મે
એ વાત તે સાચી
હું હવે સ્ટાર્ટ કરે હું આટલા દાડા એમ કહું હું સ્ટાર્ટ કરે તો તને કહે નહી કહે નહી પણ સ્ટાર્ટ કર ના શું છે ને તને ખબર નહી પડ અને એક હજાર સબસ્ક્રાઈબ થઈ જ તો તોય તને કબડ્ડી બોળા
કીધું છે એથી એવું તો શું કરવાનું
એ તો હું જે વિચારું ને એ પ્રમાણે બધું કરે ને
હા
કું નેગેટિવિટી તને તને તો હંગાત લઈને નહી હડતો બધી રીતે
નેગેટિવિટી હા ભાઈ પેલા વિશાલેે કીધું એ તો કરી હકે ને
ના ભાઈ એક ગયા ને હેલો
હ હા
એ કે ને એ તો ઠીક જ છે પણ ભાઈ આપણે હું કહું ને પોતાના ક તે સિવાય ઉતાર નહીં
અચ્છા
હલો અ મૂતા ના આલંગ વિડીયો બતાવે તને કઈ ખબર પડશે ના પડે તો અંગ્રેજી ભાષામાં તને ખબર નહીં પડતી તો યુએસનો કન્ટેન્ટ કેવી રીતના બનાય
તો મારી જે કન્ટમ પડે મસ્ત
કન્ટેન્ટ ની વાત સાાચી પણ ભાઈ અંગ્રેજી ભાષામાં તને મુું અંગ ના
હ ડબુડા તું ચો કે હું તો સ્વર્ગમાં નરક વાળ
હું તને શું કવુ ખબર દેખ આપણો ગુજરાતમાં ને ભારતના કન્ટેન્ટમાં કશું ઉપયોગ મળતો નહી એક મિલિયન વે ત્રીસ હજાર રૂપિયા મળ્યા એટલે ભિખારી પંતી થયું એવું
યુએસ કન્ટેન્ટ
અલ્યા એમાં ભાઈ તને નહી તો એક બે લાખ વ્યુ આવે ને તો તને ત્રણ ચાર હજાર ડોલર મળી રહે અહી ચાર હજાર ડોલર એટલે કિંમ હેલો ત્રણ ચાર હજાર ડોલર એટલે કિંમત એટલી થાય
બહ વધારે થાય
જો હાલ ડોલર નો પંચાણું રૂપિયા પંચ પંચાણું આસપાસ ભાવ ચાલે ને તું ગણ અ આપણે હો રૂપિયા ભાવ ગણીએ પંચાણું નહી ગણવું એટલે એ રાઉન્ડ ફીગર રે
પાંચસો ડોલર કેટલા થાય સો ડોલર કેટલા થાય
પાંચસો ડોલર નહી ચાર ચાર ચાર હજાર ડોલર એટલે ચાર હજાર રૂપિયા ગુણ્યા સો એટલે ચાલીસ હાજાર ચાર લાખ રૂપિયા થાય એટલે એક લાખ ચાર લાખ રૂપિયા
હારું ના કેવાય
એક બે લાખ ચાર લાખ રૂપિયા મળે તો તો ડબલ જ રે વ્યુ કરતા રૂપિયા ડબલ મળે હમજ્યો અને આમાં દસ લાખ વ્યુ ત્રીસ હજાર રૂપિયા
તો સારું જીવ કહેવાય
યુ એસ નુ ભાઈ
હવે એ આગળ શીખું પડશે ને
શીખવું નઈ આ કરવા વાળા બધું કર ના ખે ભાઈ
તમા કરવું જ છે જી
તું એમ ક કે મારે શીખવું પડશે આ પડશે તું એમ ના કે ત કરવું હોત ને તો ડાયરેક્ટ કરી જ નાખી ચાલુ કે આજથી ચાલુ
હા પણ આઈડી નું નોમ પછી એડિટિંગ
દ તુંતા તુંતાને એક વસ્તુ તું કને તને કાઠું લાગશે તું ઇન્સ્ટાગ્રામ ડિલીટ કરવાની તાકાત તારી
તું એ વસ્તુ માં આગળ વધતી જ ના કરાવી
એમ ઇન્સ્ટાગ્રામમાંનુ હુ લેવા દેવા
હું તને શું કઉ મારે કદા તાર હરખું થા હા ને અને કન્ટેન્ટ બનાવવા ચાલુ કરે ને તો હું એવી બધી વસ્તુ બંધ કરી નાખ કે જે જેનાથી મારો ટાઈમ વેસ્ટ થતો હોય જેમ કે આ રીલો જોઈને ટાઈમ બગડતો હોય એ બધી વસ્તુ બંધ કરી દએ
કારણ તે ના મલે રીલો
અ ભાઈ કન્ટેન્ટ મળે સાચી વાત પણ તું હો ને એક રીલ જોવાવામાં તું હો રીલ કયાં જોઈ રહ ત ને નહી ખબર લો ટાઈમ બગડે અને આપડ કન્ટેન્ટ જોતું હોય ને